હલો. કેમ છો સર સોમભાઈ કેમ છો? બસ બસ ફાઈન.
કેવું ચારે તબિયત પાણી સારી? બસ સરસ ચાલે.
બરાબર.
તમારે કેવું ચાલે છે?
ફાઈ ચાલ્યા કરે. ઘેરે બધા કેમ છે બધા? બસ ફાઇન- ફાઇન ચાલ્યા જ કરે બહુ ફાઇન. આપડે- આપડે ઘરે કેમ છે બધા?
બધા મજામાં છે. સરસ પપ્પા- મમ્મી. છોકરા છે તે બી એને રમ્યા કરે એના લીધે. બધા સરસ છે. આપડે પ્રોજેક્ટ કરીય? છે બ સરસ છે. તમે પણ અંદર ઇન્વોલ્વ છ પણ આપડે એમાં તો આગળ હજુ વધવાનું છે વિવાન સુધી
અચ્છા બરાબર પ્લાનિંગ આપડું બી ચાલુ જ છે. આપડે બી હવે રન કરીએ જ છે.
બરાબર. તમારું બી સારું કામ એવું થઈ રહ--. હા પારટી ને બધે મલાવટ ને
એના માટે પિશલ તમને કોલ કરીશ
ઓકે એટલા આવા ઘણા બધા પ્રોજેક્ટો છે બધા સારા સારા એમાં આપણે કામ કર ડિજિટલ ઇનકમ કમાવાની છે. ને લોકોને ઈન ડિજિટલ ઇન્કમ કમાતા કરવાનું છે આપડે બસ કામ આપડું
થઈ ગયું છે લોચ ચાલુ છે ને આપડે એલજીસ ચાલુ થઈ ગયું છે ને
હા આનું બી બ્લોક ટાઇમ ચાલુ થઇ ગઈ છે. એ એટલી સરસ છે કે પ્રાઈવેસી માટે બહુ સરસ વર્ક કરી રહી છે. હવે એમાં આપડે કામ કરશું ને તો લાઈફ ટાઈમ નો પ્રોજેક્ટ છે. એટલે કોઈ ટેન્શન જેવું નથી ને સારી ઇન્કમ કરી શકતી બધા
આ દિવસ મે બરાબર
એટલામાં બધું કામ એવું છે ને
કામ હ જોર પર ચાલતું છે એટ સારું એમાં આપડે ભી ટીમને વાત કરેલી જ છે ન આપડે બી બીટિંગ ગોઠવીયએ
મિટિંગ ગોઠવા ત્યાં આપડે મિટિંગ કરવા જવાનું ના પ્રોજેક્ટને આગળ વધારવાનું એમ ધીરે ધીરે તમારી ટીમ વધતી જશે ને એટલે તમે એટલો ગોથ થતો જ હશે મહિના પછી ફિક્સ ઇન્કમ થઇ જાય પછી તમારે ટેન્શન નહી પછી તો તમારે ખાલી ટીમ પર ફકાસ જ રાખવાનો રહેશે હમ પર સ રાખવાનું રહે એટલે સારું છે તમારે કઈ બાજુ તમારે બીજું શું કામ છે હમણાં શું કરો તમે હલો હાલો
હા
બીજું શું કામ ચાલે તમારું
હલો
હા તમારું બીજું શું કામ ચાલે અવાજ
બીજું મારું આ બેંક વાળું ચાલે છે ત ગોલ્ડન વાળું કરી અને આ ચાલ્યા કરતું છે અત્યારે હાલમાં
હા બરાબર
ને ત્રણ કરોડની પ્રાંત થઈ ગઈ છે
બહ સરસ તમારું આ બેંકમાં બેંકમાં તમે છો એટલે એનો બ ફાયદો ઉઠાવી શકો તમે બિઝનેસમાં
ચાલે વિોધ કરીએી અને મીટિંગ કરીને અમે કન્વેન્સ બી કરીએ છીએ એવું ના માટે આપ ગોલ્ડ લોન માટે બી પ્લાનિંગ છે એલજીનિયસ માટે બી પ્લાનિંગ બતાવીએ છે ને આ રીતનું ચાલ્યા કરે છે અત્યારે
બહું સરસ તમારું આ બેંકમાં તો તેનો તમે ફાયદો ઉઠાવી શકો કસ્ટમર બે સારો
હા રસ્તો બી સારો છે અને હરી રીતના ચાલ્યા કરતું છે અત્યારે. એમ કરીને તણ ચાર કરોડ નો ધંધો થઈ ગયેલો છે.
બરાબર
ને એક હતે કસ્ટમરને આ ગોલ્ન હાતે બીવાત એ લોકો નું ભી કામ થાય ને એ લોકો બી ક્રોધ કરી શકે એવું હ
આ બધા પ્રોજેક્ટો બધાને બતાવી શકાય એવા છે બધા જેન્યુન પ્રોજેક્ટો છે મે જેટલા બતાવ ું ને એટલું એ લોકો કામ કરશે એટલો આપણને પણ ફાયદો થશે ને એ લોકોને પણ ફાયદો થશે
હા તે મેં જાણી્યું છે અને મીટિંગમાં મેં બધું જ ના સજેસ્ટ કરીને બધું જાણ્યું છે ને બહુ સારું લાગ્યું મને
હા હા
પ્લાન સારો છે
બધા જ લોંગ ટાઈમ માટે સારા પ્રોગ્રામ છે બધા લોંગ ટાઈમ છે પણ એમાં એક જ કે નોલેજ એ લઈને આપણેે થોડો થોડો અવેરનેસ થઈને કામ કરવાનું ને પોતે પણ ઇન્વેસ્ટ કરતા જવાનું થોડું થોડું
હા આપડે કરીયે જ છે આપડે હવે એક બે લાખ બે પેલા ક્રિયા કરવાનો આટલું થાયા કરે દર મહિના આપડ આવ્યા કરે લખાવ્યા કરીએ.
હમ્મ બરાબર.
એવું છે. આપડા આપડા ગામમાં બી બધા બીજાશે ને વાત કરેલી જ છે બરું ઠઈ જશે તો.
હમ્મ તમે એલજીનસમાં કેટલા વખત થી જોડાયેલા હતો.
એલજી નસમા મારો દોઢ વર્ષ થયું. થઈ ગયું છે બે ને લાખ ન ઇન્વેસ્ટ પેન છે બે લાખ આ ગાડી કરેલા હતા ને એમાંથી મેં પ્રોફિટ બી કર્યું છે એક લાખ પ્રોફિટ નું બી આપડે એક લાખ કર્યા છે.
બો સરસ હવે તમે પાછું ફરીથી સ્ટાર્ટ કર્યું છે એમ ને. હવે અનુવિશ્વાર આનો વિશ્વાસ તમારું જે આ સપનું હતું ને. એ પૂરું થશે કારણ કે એવું લાગે છે આ સાત તારીખે આ સાત તારીખ એ છે ને કોરિયા અને ચાઈના ની કોમ્યુનિટી આવવાની છે એ એક નોટ ને એક નોટ એલજીનસ નો એના માટે એ લોકો એ એક લાખ એક કરોડ જેવા એલજીનસ એ લોકો એ બંધ કરવા પડશે. પેલા મોટી મોટી કોમ્યુનિટી આવે છે જેમ કે તમે આ ગૂગલ નું નામ સાભાળ્યું છે ને. તેવી નેસડેક કંપની છે પછી બિલ ગેટ છે. માઈક્રોસોફ્ટ એ બધી કંપનીઓ આપણા એલજીએનએસમાં આવી રહી છે. એટલે તમે જો આ જુલાઈ ઓગસ્ટ સુધીમાં દિવાળી સુધીમાં મતલબ આપડો રેટ તો સો બસ્સો ડોલર સુધી જઈ શકે એવી સંભાવના છે. તો આપડા જેટલા પણ એલજીનેસ થશે એ બધા કરોડપતિ બનવાની તૈયારી છે એટલે બધું હવે સારું થઈ જશે કારણ કે બ્લોક ચેન જે અનુબીજ અનુબીજ બ્લોકચેન જે આવી ગઈ. પછી એ બધું પોસિબલ થવાની શક્યતા છે એવું છે. એટલે હવે કામ જોર કરવા જેવું છે હવે પેલા જે કામ કરતા એવ હવે જોરાર જો કરી લેશુ તો ગ્રોથ બહ સરસ થશે. હા આવ બધું અમે સાંભળ્યું છે મીટિંગમાં. મોટા મોટા લીડર્સો પાસે એટલે નોટ્સ આવે ને નોટ્સ એક એક નોટ્સની બ બઉ વેલ્યુ છે. એટલે હવે આજે બધા આપડે મોટા મોટા તમે ઇન્વેસ્ટરો કે છે કે આટલા માટે ઈન્કમ રોકવા માંગે છે તે બધા સેફ થઈ જશે એમ કોઈના પૈસા કશે દેખાની ગવર્મેન્ટ
કોનું વિષ માં લોન્ચ છે એટલે એલજી છે ને.
હા એલજીનેસ ના જ ભાવ વધશે એમ આનું બીશ માં. એલજીનએસ મેન એન્જિન છે એનાથી જ પછી એક ઓઈન લેવાશે એનાથી જ પછી જી એલ જીનેશ લેવાશેને એનાથી પછી બધું ચાલશે એમ. એટલે એલજીનેસ બંધ થશે એટલે એની કોન્ટીટી ઓછી થશે એટલે એનો ભાવ વધશે. એટલે હવે એની પ્રો જોજો તમે કેટલો વધે છે ભાવ બો સારો એવો હમ હવે ચાલુ થશે. હજુ આ મહિના પછી હજુ જુલાઈ ની સાત તારીખ કે જુઓ સાત તારીખે મિટિંગ છે અમને સાંભળવામાં આવ્યું કોરિયા ને ચાઈનાની મિટ મિટિંગ છે એ લોકો મોટું મોટું ફંડ નાખવાના છે અંદર.
ઓકે એટલે પા
પછી બધો એકદમ જોરદાર બધાના ભાવ વધી ગયો. મતલબ મિનિમમ દસ ડોલર સુધી બી ગયો ને ભાવ તો બધાને જે બી ફોન છે તે ચાર ગણા થઇ જશે. એ એ બો સારું બધા ફ્લેટ ફ્રોમ છે ને સરસ તે કરવા જેવું છે ને હજુ સુધી એક બી સેકન્ડ વિડ્રોઅલ બંધ નથી થયું એ બહુ મોટી વસ્તુ છે એમ જયારે પૈસા કાઢવા હોય ત્યારે કાળી શક્યા હા આ રિયા જોઈ વિદ્રોવાલ ના કેસ એટલે તમારું ફોન અંદર હોય તે ગમે ત્યારે તમે કાઢી શકો એ બહુ મોટી વસ્તુ શું છે એમા બધે બીજે બધે તમે જુઓ તો લોક થઈ જાય બસ એજ વસ્ તુ પણ આપણેે કામ કરીએ. હા વાસો નાખો હોય તારે નાખાય એટલે એ સિસ્ટમ બઉ જોરદાર એના માટે આપડે કામ કરવાનું છે બસ.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
ઓકે ઓકે સારું મિતથુલભાઈ તો આ તમારી જોડે હા.
ઘરે જએ તો બધું કરી શકાય ને વાત કરી શકાય ને? કોઈ બી ક્લાઈન્ટ હોયને ઘરે ગઈને આપડે કરી શકાય ને.
કોઈના પણ ઘરે જઈને જવાનો ને એને આ પ્લાન બતાવવાનો. સાહેબ હમણા કઈ ની તો પાંચસો હજારથી બી ચાલુ કરો પછી જુઓ એ લોકો ની બધાની લાઈફ ચેન્જ થઈ જશે ને. કામ કરતે રહો ફાસ્ટ ઇન્કમ કરતે.
હમ્મ હમ્મ. મિનિમમ બી આપડે ગમેતે નો પકેજ નો કઈની મળે ને એમાં વસ્તુ એટલે એ સારું છે.
હ તમે ટીમ બનાવશો ને તો બો સારી ઇન્કમ છે અ રમેશ પટેલ છે અમુક લોકો તમા કરોડો રૂપિયા કમાય જ છે આપડે ખાલી ટીમ બનાવવામાં પાછળ પડી જઈશે એટલે નથી કમાતા. એતો લોકો તો કમાય જ છે.
આપડે ટીમ બી આપણે ડેવલોપ કરીએ છે. આપડે હવે પ્લાનિંગ પ્રમાણે ચાલતું છે હવે ડેવલપ કરીએ.
સો ટકા.
બધા ઘરે ઘરે ગઈને આપને આપડે ઇન્વેસ્ટ કરીને ઇન્વેસ્ટન કરવાન વસ્તુ બધાને સ
તમારે મારો બધા નો સાથ લઈને આપડે કામ કરીને બનીને જ રેસુ.
લીડર લોક નો મેન સાથ હોવા જોઈએને તો જ આપડે તી અગાડી બતાવશે.
વી વન બનવાની કોશિશ કરવાની છે. તમે તમારી સાથે અ
મે બી વિવન વિ વન અને વિ થ્રી બનવા તૈયાર મે હો વિચારતો છું થઈ જશે બ
તમારી ડેડીકેશન. કરો છો. તમારું બી બધું લાઈફમાં બો બધા મગજ મારી છે, પૈસા તો બધું પૂરું હશે આપડે એવું વિચારીએ અને કામ કરીએ આપડે.
આબરો એ તકલી .
હા બરાબર. પક ત નુંટલ ભાઈ આપડે મળીએ. બઉ સરસ રહ્યુ તમારી જોડે થેન્કયુ વેરી મચ.
આ લોક ને નીમાં ગોલન ચાલે છે બધા લોકોની ગોલન છૂટી જાય. આ રીતના પેલું પ્રોફિટ આવી જાય તેનું બધા કસ્ટમરને બતાવીએ તો તેટલું આપુને.
હા. એટલીસ્ટ એક વર્ષ તો એ લોકો રોકી જ શકે ને એક વર્ષ ન કહેવાનું એ લોકોને એક વર્ષ તમે ખાલી રોકી. ને જોઓ.
એક વર્ષમાં તો એ લોકો બને એ લોકોમાં ડબલ બનાવી દેશે હા. ડબલ થઈ જશે ને તો હા એ લોકોનું બી ટેન્શન દૂર થઈ જાય.
ઓકે ઓકે ચાલો મિતુલભાઈ તો મળીએે આપડે સરસ તમારી જોડે વાત કરીને બહું આનંદ આવ્યો ને ખૂબ ખૂબ ધન્યવાદ બાય બાય હા હા હા સારૂ બાય આવજો.